હેલો
હલો
હા કેમ છો? હા આવ છે તમારું મારા અવાજ આવે છે તમને?
હા આવે છે.
આજે આપણો ટોપિક હું છે?
આજ નો ટોપિક ઓનલાઈન શોપિંગ ને ઓફલાઈન શોપિંગ તમે સાના ઉપર બોલવાના?
ઓફલાઇન શોપિંગ
ઓકે તો તમે બોલો તમારા ઓફલાઈન શોપ
ઓફલાઈન શો હા ઓફલાઈન શોપિંગ કરવો જોઈએ કારણ કે ઓફલાઈન શોપિંગ એક છે.
હલો
ઓનલાઈન શોપિંગમાં તમારું ટાઈમ બ બ બચે છે તમે તમે રિટર્ન પોલિસી પણ યુઝ કરી શકો છો તમે અગર
રિટર્ન પોલિસી તમને કેલા દિવસે મળવાની છે રીટર્ન
સાત દિવસ સુધી તમે એને રિટર્ન કરી શકો છો કે એક્સચેન્જ કરી શકો છો.
આઠ અને સાત દિવસ એ યુઝ બરોબર
હમ
આઠમ દિવસે યુઝ કર્યું તમે આઠમ દિવસે વસ્તુ ખરાબ થય ગયું પછી હું કરવાના તમે?
તો તમે તમે ઓનલાઇન ઓફલાઈન પણ શોપિંગ કરો તો તમે આઠ દિવસ પછી લઈ જાઓ તો કોઈ તમારું દુકાનદાર લે છે પેલું સમાન કોઈ દુક
લેવાનું લેવાનું હો પછી આપડે બોલવાનું છેને યુઝ ન જે કર એ કરશે ને પછી આપણે ઘ પી રિપેરિંગ કરીને આવે છે થોડી આપે ઓનલાઈન શોપિંગ વાળ છે ઓનલાઈન શોપિંગે
થી બોલો ને તમારું અવાજ સંભળાતું નથી
ઓનલાઈન શોપિંગ માળ તને લેવાના છે એવું કી કઈ પોલિસી આ્યું જયારે
ઓર
હેલો તમારા અવાજ નથી આવ્યો તમે ઓનલાઈન શોપિંગ ના આઠમી દિવસે કોઈ રિટર્ન પોલિસી લેવાના છે
રિટન પોલિસી
હા એ તો દિવસ હા ઓનલાઈન શોપિંગ તમને આઠમે દિવસે રિટર્ન પોલિસીમાં એટલે રિટર્ન કરવા દેવાના છે.
હા સાત દિવસ સુધી લઈ લે છે અગર તમે ઓર્ડર કર્યું છે તો તમે તરત જ નાપી લો જોખી લો શું છે તમારું અગર સારું નથી તો તરત જ તમે રિપ્લેસ કરી દો
એવું કવ છું ચલો હલો હલો હલો
થોડું મોટેથી બોલો ને
હા હવે જો તમે એક સાત દિવસ સુધી કન્ટિન્યુ વાપરી એ વસ્તુને બરોબર હલો અને આઠમી દિવસ જે વસ્તુ જે ખરાબ થઈ ગઈ તો તમે શું કરશો
એવી કેવી રીતે ખરાબ થઈ જાય તમે કોઈ કપડા
અમારે તો મોબાઈલ ફોન ઇલેક્ટ્રિક કેટીએમ તો સાત આઠ દિવસ સુધી બરબર ચાલુ તો આઠમી દિવસ ખરાબ થઈ ગયું હતી
ક કઈ ચીજ તમારી કઈ ચીજ કઈ વસ્તુ તી
કેટીએમ કેટીએમ એ પાણી ગરમ કરવાનું
અચ્છા કેટલ તો એ તમારા નેગ્લિજન્સ થી થયુ હશે ને
ના ના ના ના એનું એનું બંધ પડી ગયું છે.
એમનું એમ કેવી રીતે બંધ થઈ જાય તો પેલા સાત દિવસ સે સારી રીતે ચાલતું ને આઠમુ દિવસ એ ખરાબ થઈ ગયુ એવું
હલો
હા એ સાત દિવસ સારું સારું ચાલતું હતું ને આઠમો દિવસ એ ખરાબ થઈ ગયું એવું ઓનલાઈન શોપિંગમાં છે ને તમારું બધું ઘર બે ઘર બેઠેલા બેઠેલાં બધું થઈ જાય છે ને તમારું ટાઈમ પણ બચી જાય છે. સમજ્યા, હેલો, સંભળાય છે. હેલો,
હેલો હા બોલો ને તમારો અવાજ નથી ક્લિયર આવતો અટકી અને પછી સભળાજ અવાજ ક્લયર નથી આવતો તમારા વોઇસ ક્લિયર નથી આવતો હો અટકી અટકીને અવે છે.
અને મને તમારું વોઇસ અટકી અટકીને આવે છે.
એવું બેઓ ને એસ એમ જ પ્રોબ્લેમ છે અમારે એ બી એસએમએસ નો પ્રોબ્લેમ છે. સીમનો પ્રોબ્લેમ છે.
તો હવે તમારું શું કહેવાનું છે ઓફલાઈન શોપિંગનું,
ઓફલાઈન શોપિંગ, કરવું જોઈએ કારણ કે આપણે ખબર છે કઈ શોપ માંથી લીધું છે કઈ શોપ માંથી નઈ લીધું છે. ઓનલાઈન શોપિંગમાં તમને ખબર છે કે આપણે ઓફરનો માલ આવે છે તો કેવી રીતે આવે છે. જે બધો વર્ષનો માલ પડેલો રહે છે ને તો એમને ઓફર, એના ઉપર ઓફર લગાવી દે છે અને એ નવો માલ પર નહીં ઓફર લગાવતા. કારણ કે એમને દુકાન દિવાળીની પછી દુકાન ક્લીન કરવાની છે.
તો અમારા ઓફલાઈન અ ઓનલાઈન શોપિંગ પર ને દુકાનદારો તમારા ઓફલાઈન વાળા જ મૂક મૂકે છે અને આ ઓનલાઈન શોપિંગ છે ને બાયર્સ અને સેલર બંને માટે બો મુનાફ નો કહેવાય છે, સેલર્સ એમનું સામાન ઓનલાઈન એ ઓનલાઈન વેચી શકે છે અનેને ત્યાંથી પણ પૈસો કમાઈ શકે છે. હમ્મ
ઓનલાઈન શોપિંગ પર ઘણા બધા ફાયદો થાય છે જેમકેે સેલર્સનો સેલ્સ થઈ જાય છે અને ડિલિવરી બોયનું પણ એક એમ્પ્લોયમેન્ટ એમનું પણ બની છે અને પછી બાયર્સ નો ટાઈમ પણ થઈ જાય અ બચી જાય છે અને બધાના
એવું
હમ્મ બધાનો ટાઈમ પણ કન્ઝ્યુમ થઈ જાય છે. હવે કોઈ માણસ હોય કે જે એ લોકો બીઝી રેતા હોય કે કશું તો એ કરી શકે છે હવે તમે કોઈ તમારા ફ્રેન્ડ હોય કે તમારા ઘેરના કોઈ તમારા મમ્મી મમ્મી પપ્પા હોય તો એમને તમે કશુંક ઓર્ડર કરવાનું છે ને તમે એમનાથી દૂર છો તો તમે ઓનલાઈન એના એમના માટે એમના એડ્રેસ પર હ ઓર્ડર કરી શકો છો તો એમને પ્રાપ્ત થઈ જાય.
ના અમે કુરિયરથી ના અમે ઓફલાઈન લઈને કુરિયરથી વેચી શકી કુરિયર એટલે તમને ખબર છે કુરિયર?
નહીં નહીં મને તો નહીં ખબર તમે બતાવો મને કુરિયર શું થાય
કુરિયર કુરિયર એટલે ટ્રાન્સપોર્ટેન ટ્રાન્સપોર્ટેશનનું કામ
ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગ
અરે કુરિયર એટલે તમને ખબર છે તમે જ બોલે છો તમે એવું બોલ્યો તમને કુરિયરથી બી પાર્સલ કરતા હો એવું બોલ્યો છેને
ઓફલાઇન શોપિંગ શોપિંગ ઉપર વાત કરીશું બરોબર નહી તમે બોલો તમારું ઓફલાઈન
મેં તો બોલ્યો ને ઓફલાઈન શોપિંગ પરથી કેટલો બધું બોલ્યો તમે બોલ્યાજ નથી કશું
મેં તોું કેટલું બધું બોલયું
મેં બી કેટલું બધું બોલ્યો ચાલસે હવે બોલો ચાલો ટાઈમ પતિ ગયો
બાકી છે હવે